હેલો.
કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ અમેં પણ બી મજામાં.
શું છે આજનો આપણો ટોપિક?
હ આમાં મા ટોપિક આપણેએ તમાન ખબર છે. આ કેસર કેરીન તમે કોઈ વાર જોયેલી છે.
હા કેસર કેરી તો બોવ ફેમસ છે એ તો આપડે ઘર ઘર માં બધા કેસર કેરી ખાતા હોય છે.
હાચી વાત છે તમન કેટલી પ આમ કેરી તો કેટલી પ્રકારની બી આવે છે.
હા હા.
બાકી જેમ આ પણ કેસર કેરીનો સ્વાદ એને તો પેલી બીજી કેરીનું કશું કેનો બી સ્વાદ નહીં છે ખબર છે ને તમાને.
હા એજ ને.
હાચી વાત હૈ તો કેસર કે કેસર કેવી પેલી આ ગુજરાતને બહુ પાકે છે.
હા એ તો છે. કેસર કેરી તો ફઢો નો રાજા કેહેવામાં આવે છે.
હાચી વાત છે તમારી.
હમ આપડે ભારતમાં કેટલા પ્રકારની કેરીઓ હોય છે. પણ તો ગુજરાત ની જે કેસર કેરી છે એની મીઠાશ એની સુગંધ અને એના સ્વાદ માટે તો આખા દેશમાં વિદેશમાં પણ પ્રસિદ્ધ છે.
હાચી વાત ને આપણે જઈએ ને ગુજરાતમાં એન્ટ્રી કરીએ ને તો કેવી કેસર કેસર કેરીને સીઝમાં જઈને તો કેટલી બધી ખુશ્બુ આતી હોવે નહીં. ચીકુની બી આવે ઓર કેસર કેરીની બી કેવી આવતી હશે.
હા, હા.
લેકિન કેસર કેવી એવી એટલી મીઠી આવે ને તો લોકોને ડાયબિટીઝ બી વધાઈ નાખે.
હા સાચી વાત છે પણ ખાસ કરીને એમ કે જુનાગઢ જિલ્લાની ગીર વિસ્તારની કેસર કેરી આપ આપણે વિશ્વભરમાં જાણીતી
હાચી હાચી વાત છે તમારી.
હમ.
હાચી વાત છે તું ભી તો બી માણસ શું કરતો કેટલી બધી ડાયબિટીસ હોવે ને તો કેસર કેરી તો ચોક્ક જ ખાવાની જ હશે.
હા કેમ કે એ સિઝનલ ફંડ છે એ સિઝન વગર પછી મળતું નથી અને કેસર કેરી નો સ્વાદ એવો હોય છે કે દરેક ને લગભગ પસંદ આવતી હોય છે.
સાચી વાત છે. ને એને કેસર કેરીની વસ્તુ બી બહુ બણે છે, હ આ યુઝ બી ગમે તે વસ્તુ આપણે કરીએ
હા હા બને છે ને ઘણી બધી વસ્તુ બનતી હોય છે કેસર કેરી ની અ કોઈ જ્યુસ બનાવતું હોય છે કોઈ એવી રીતે અ કેસર કેરી નો આઈસ્ક્રીમ બનતો હોય છે.
સાચી વાત છે, તમારી આપણે ઘેર
આપણે હોમમેડ ઘરે ફ્રૂટી પણ બનાવીશ
હાચી વાત છે, હાચી વાત
હમ અને કેસર કેરીને આપડે જેવ પેલી આમ પાપડ ના કહીએ એ પણ બને એટલે ઘણી બધી આઈટમો તો કેસર કેરી માંથી બનતી હોય છે. કાચી કેસરી કેરી પેલી કાચી કેરી માં અથાણા બને છે એ પાકી કેરી માંથી પણ ઘણી બધી વસ્તુ બનતી હોય છે.